હલો, હલો. હલો.
તો રોજ સવારે એટલે અને ખુશી સાથે કેવી રીતે રહે છે? કારણ કે ઘણા લોકો તો દિવસ શરૂ થયા જ થાકેલા અને ચિંતામાં દેખાય છે.
હું સવારે થોડા સમય શાંતિ થી બેસી ને મનને સ્થિર રાખવાનો પ્રયત્ન કરું છું, તેથી આખો દિવાસ અ રથી હરવાસ અને શાંતિ અનુભવાય છે.
મને શાઠ રાખવાની આદત જ ખરેખર જીવનમાં ઘણો ફેરફાર લાવે છે. કારણ કે હોય તો દરેક સરળ લાગે છે.
અને સારા વિચારો સાથે દિવસ પ્રસા કરે ને એ નાની નાની વાતો પણ આનંદ મરવા લે. છે.
ઘણી વાર લોકો પોતાની મુશ. કે લીઓને લઇને ને એટલા વ્યસ્ત થઈ જાય. છે.
સાચી વાત છે જે માણસ દરેક ક્ષણ માં સારું શોધવાની આડત પાડે છે ને તે દુઃખ વચ્ચે મન પણ મજબૂત બને છે.
મને તો ખાલી સમય ને ઘણી વાર બેસી બેસી જુદા જુદા વિચારો આવવા લાગે છે અને પછી મન બેચન થઈ જાય છે.
એવા સમયે. મને ગમતી કોઈ સારી પ્રવૃતિ કરવી જોઈએ કારણ કે સારા સમય પસાર કરવાથી વિચારો પણ સારા બનવા લાગે છે.
તો ખાલી સમય શું કરવાનું વધારે પસંદ કરે છે કારણ કે દરેક વ્યક્તિને પોતાની રીતે શાંતિ મળતી હોય છે
મને પુસ્તકો વાંચવા કુદરત ને નિહાળવા અને શાંતથી ગીતો સમરવા ગમે છે કારણ કે એ બધાથી મને નવી તાજગી મળે છે
પુસ્તકો વાંચવાથી માનસની સમજણ અને વિચારોમાં ખરેખર ઘણો વધારો થાય છે
હા કારણ કે સારા શબ્દો અને સારા વિચારો માણસ ના જીવન અંદરથી બદવાની શક્ રાખે છે
ઘણી વાર એવું લાગે છે કે માણસ પાસે બધું હોવા છતાં પણ મનની અંદર કોઈ ખલીપો રહી જાય છે અને પછી કોઈ વાતમાં આનંદ જ અનુભવાતો નથી
કારણ કે સાચો આનંદ બહાર ની વસ્તુઓમાં ઓછો અને મનની શાંતિમાં વધુ છુપાઈ રહયો હોય છે તેથી ખુશ હોયને તો સામાન્ય પણ સુંદર લાગે છે
આજકાલ લોકો એકબીજા સાથે પાઠ કરતા કરતા પણ મનથી બહુ દૂર થઈ ગયા હોય એવું લાગે છે અને એવા જ ક્યારેક દુઃખ આપે છે
કારણ કે સંબંધોમાં સ્નેહ વિશ્વાસ અને સમજ જળવા રહે ને તો માણસ ક્યારેક એકલો અનુભવતો નથી
મને તો એવા લોકો બહુ ગમે છે જે પોતાના શબ્દો બીજાના મને શાંતિ આપે અને હંમેશા હિંમત વધારવાની વાત કરતા હોય
સારા શબ્દો ની અશેર ઘણી ઊંધી હોય છે કારણ કે ક્યારેક એક મીઠો શબ્દ પણ માણસને ઉદાસમનમાં નવી આશા જગાવી દે છે
ઘણી વાર માણસ પોતાની ભૂલ ને લઈને એટલા વિચારે છે કે પછી પોતાના સારા ગુણો પણ ભૂલી જાય છે
પરંતુ દરેક માણસમાં એક ખાસતો હોય જ છે ને ફક્ત પોતાને અનની શક્તિને ઓળખવાની જરૂર હોય છે
જીવનમાં ધીરજ રાખવી બહુ જરૂરી લાગે કારણ કે ઉતાવળમાં જ્યારે પછી મનને દુઃખ આપે છે
સાચી વાત છે ધીરજ અને શાંતિ સાથે આગળ વધનાર માણસ ધીમે ધીમે જીવનમાં સાચો હન હ સફર તો મેરી તો લેજ છે ને
તારી સાથે વાત કરવાથી એવું લાગે છે કે મનનો ભાર હળવો થઈ જાય છે અને વિચારો પણ સારા બનવા લાગે છે.
અને સ્નેહ હોય ને ત્યારે સામાન્ય વાતચીતમાં પણ મનમાં તે ખુબ સુંદર અનુભવ બની જાય છે.
જીવનમાં ઘણી વખત એવી પરિસ્થિતિ આવે છે જયારે માણસ બધાની વચ્ચ ચ્ચ હોવા છતાં અંંદર થી એકલો અનુભવા લાગે છે. અને પછી મન કોઈ સાથે ખુલ્લી રીતે વાત કરવાનું ઈચ્છે છે.
હા કારણ કે મનની લાગણી હોય ને સમજ વા માટે સાચા માણસ ની જરૂર પડે છે. માત્ર આસપાસ લોકો હોવા માતા થી હંમેશા ત મને શાંતિ મળતી નથી.
મને એવું લાગે છે કે માણસ જારે પોતાને ચાર ને સમય આપવાનો ભૂલી જાય છે. ત્યારે ધીમે ધી જમે અંદર થી થાકી જાય છે.
સાચી વાત તો છેજ. પોતાના મનની સંભાળ રાખ વી પણ એટલી જ જરૂરી છે જેટલી જીવનમાં બીજા કામોની જવાબદારી રાખવી જરૂરી હોય છે
ઘણી વાર હું વિચારું છું કે નાની ઉંમર જ લોકો એટલી ચિંતા અને ભલાય ને કેમ જીવવા લાગે છે
કારણ કે ઘણા લોકો પોતાના મનની ખુશી કરતા દુનિયાની વાતને વધુ ઘરે મહત્વ આપતા થઈ જાય છે અને પછી મનનો આનંદ ધીમે-ધીમે ઓછો થવા લાગે છે.
મને તો સારું અને શાંતિભર્યુ જીવન વધારે ગમે છે. જ્યાં મનને કોઈ દેખાવ રાખવાનો જરૂર ના પડે.
સાદગી માં સાચી સુંદરતા છુપાયેલી હોય છે. કારણ કે સરસ સ્વભાવ અને સારા વિચારો માણસને અંદરથી સુંદર બનાવે છે.
ઘણી વાર કોઈની એક નાની મદદ જ એટલે મીઠી વાત પણ આપે દિવસ યાદ આવી જાય છે અને મને ખુશ કરી દે છે.
હા, કારણ કે પ્રેમ અને સ્નેહથી બોલાયેલા શબ્દો તો માણસના મન, પર ખૂબ ઉદર અસર કરે છે.
જીવનમાં સૌથી મોટી વાત શું હોય છે?
મને એ લાગે છે કે માનસ પાસે સારો સ્વભાવ શાંતિ ઉબર્યું રહ્યું મન. અને સારા સંબંધો હોય ને એ તો જીવન એ સૌથી મોટી સંપત્તિ કહેવાય.
ઘણી વાર એવો લાગે છે કે જીવન માનસને દરેક દિવસે કઈક નવું શીખવાડ કરે છે. ફક્ત સમજવાની નજર અને શાંતમાં બહુ જરૂરી છે.
હા, કારણ કે દરેક અનુભવ, માનસને અંદરથી થોડો વધારે મજબૂત અને સમજદાર બનાવે છે, ભલે શરૂઆતમાં એ અનુભવ મુશ્કેલ કેમ ના લાગે.
મને એવા લોકો બહુ ગમે છે, જે મુશ્કેલ પડે એમાં પણ પોતાના ચહેરા પર શાંતિ અને વિશ્વાસ ધારવી
કારણ કે સાચી હિંમત એમાં નથી કે માનસ ક્યારેક દુઃખી ન થાય, પરંતુ એમાં છે કે મુશ્કેલી વચ્ચે પોતાનું મન તૂટવા ન દે.
ક્યારેક માણસ પોતાાના સપનાઓ વિશે એટલા વિચારે છે કે પછી વર્તમાન સ્તર નો આનંદ માનવાનું જ ભૂલી જાય છે.
સાચી વાત છે. જે માનસ દરેક શિક્ષણ ને શાંતિથી જીવવાનું શીખે છે ને તે સામાન્ય દિવસો પણ ખાસ લાગવા લાગે છે.
બેસવું ખુબ જ ગમે છે. છે, કારણ કે મને અજાણ્ય શાંતિ અને અંદર થી હરવાસ અનુભવાય છે.
કુદરત માણસથી શીખવે છે કે શાંતીથી આગળ વધવું કેટલું સુંદર હોય છે, કારણ કે વૃક્ષો ને નદીઓ પણ અવાજ વગર ઘણું કહી જાય છે.
જે બધું મેળવવાની ઈચ્છા રાખે છે, પરંતુ ધીરજ રાખવાનું મહત્વ ધીમે ધીમે ભૂલ તા જાય છે.
જે માનસ ધીરજ અને મહેનત બને સાથે રાખે છે ને તે અંતે જીવનમાં સાચી ખુશી અને સંતોષ જરૂર મેળ છે.
ત્યારે એટલી શાંત હોય છે કે ના બેી વાતચીત પછી પણ. થાકતું નથી.
કારણ કે દિલ થી બોલાયા શબ્દોમાં હંમેશા સ્નેહ અને શાંતિનો અહેસાસ તો છુપાયેલો હોય છે.
ઘણી વાર માણસ પોતાના જ. જીવનને બીજા જીવન સાથે સરખાવતો હોય છે અને પછી પોતાની પાસે રહેલી ખુશીઓનો સાચો આનંદ માનવાનું ભૂલી જાય છે.
હા કારણ કે દરેક માણસનો રસ્તો. અને સમય અલગ હોય છે તેથી બીજાના સાથે સરખામણી કરતા પોતાના વિકાસ પર ધ્યાન આપવું વધારે સારું હોય છે.
મને તો એવું લાગે છે. કે મનમાં સંતોષ હોય તો સામાન્ય જીવન પણ ખૂબ સુંદર અને શાંતિભર્યું બની શકે.
સાચી વાત છે કારણ કે સંતોષે એવી સંપત્તિ. તિ છે. જે માણસને અંદરથી સમૃદ્ધ બનાવે છે અને મનને હરવું રાખે છે. હમ.
આજકાલ લોકો બહારથી ખુશ દેખાવાનો ઘનો પ્રયત્ન કરે છે પરંતુ અંદરથી સાડે સાચી. ખુશીનો આધાર રાખે છે.
જે માણસ પોતાની જાતને સ્વીકારી લે છે ને અને મનમાં સારા વિ. ચ રાખે છે. ત્યારે ધીમે ધીમે અન્ય ની શાંતિ વધવા લાગે છે. છે.
ઘણી વાર નાની નાની યાદો પણ મને અચાનક. ખુશ કરી દે છે. અને જૂની લાગણીઓ ફરી જીવંત થઈ જાય છે. કા કે લાગે.
કારણ કે લાગણીઓ અને યાદો માણસના જીવન એક એવો. ઓ ભાગ છે. જે સમય પસાર થયા પછી પણ દિલ ને અંદરથી નજીક કરે છે.
જીવનમાં માણસને સૌથી વધારે શું સાચવવું જોઈએ એવું તને લાગે છે મેને લાગે છે કે માનસ
જીવનમાં મારે એવું તને લાગે.
કરણ કે ધોની. તંને ઘણી વસ્તુ સમય સાથે બદલાઈ જાય છે.
તે પોતાના સારા સ્વભાવ. આ ચ સંબંધો અને મનની શાંતિને હંમેશા સાચવી રાખવા જોઈએ.
કારણ કે દુનિયાની ઘણી વસ્તુઓ સમય સાથે બદલાઈ જાય છે પરંતુ સ્નેહ અને વિશ્વાસ લાંબા સમય સુધી દિલમાં જીવતા રહેતા હોય છે. હા અને જે માનસય. જીવન જીવે છે ને અનુભ છે. ઘણી વાર માનસ જીવનમાં. એટલે વ્યસ્ત થઇ જાય છે. કે પછી પોતાનું મન શું ઈચ્છે છે એ સાભળવાનું સમય જ નથી મળતા. જય્યારે માણસ પોતાના મને લાગ હોય.
હા ને જ જીવન જીવે છે ને. તે શષણો આપાય તાના નુભવે છે.
ઘણી વાર માનસ જીવનમાં એટલો વ્યસ્ત થઇ જાય છે કે પછી પોતાનું મન શું ઈચ્છે છે એ સાંભળવાનો સમય જ નથી મળતો.
માણસ કોતાના મને અગણ તો રહે છે ને, અંદર થી થાક અને.
મને એવું લાગે છે, કે થોડો સમય પોતાની સાથે શાંતિથી પસાર કરવો પણ જીવન સાથે અરે ખુબ જ જરૂરી છે.
મનની લાગણીને અવગણતો રહે છે ને, તેના અંદરથી થાક અને બેચેની વધવા લાગે છે.
બબ એ સમજ મારી નવી દ્ર.
મને રજ
ઘણી વાર નાની નાની વાતો પર મન દુઃખ થઈ જાય છે.
સાચી વાત છે, કારણ કે શાંતિમાં બેઠેલ માણસને જીવન બંનેને સમજવાની ન આવી દ્રષ્ટિમાંય છે.
ઘણી વાર નાની નાની વાતો પણ મન દુઃખી થઈ જાય છે, પરંતુ પછી સમજાય છે કે સમય સાથે બધું ધીમે ધીમે સરળ બની જાય છે. કાર સ માણસને ભરોસું થ છે કરી વેદા વ આપે છે
માણસને ઘરું શીખવે છે ને પરિસ્થિતિને શીકારવાની શતિ આપે છે.
આજકાલ તો લોકો ઝડપથી સફળતા મેળવવાની ઈચ્છા રાખે છે, પરંતુ સશત પ્રયત્નનું મહત્વ ઓછું સમજતા જાય છે.
સફળતા એ લોકોને જે મળે છે જે મુશ્કેલી વચ્ચે પણ પોતાના પ્રય ત્નો ભંધ કરતા નથી. કારણ કે બીજાને ખુશ રાખવાની ભાવના ધરાવતો માણસ અંદરથી ખુબ સુંદર અને દયારુ હોય છે.
તારી સાથે વાત કરવાથી એવું લા કે છે
કારણ કે સારા વિચારો અને સારી લાગણીઓ